હા આવે છે અવાજ?
છે તમને આવે છે ને મારો અવાજ કમ્પ્લીટ?
મને પણ તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
તો આજે આપડે ડિજિટલ પેમેન્ટ અને સારું કે રોકડ વ્યવહાર સારો એ ના વિશે વાત કરીએ બરોબર? હા તો તમે જણાવો કે ડિજિટલ પેમેન્ટ એટલે શું?
ડિજિટલ પેમેન્ટ એટલે હવે એવું છે કે બધું ઓનલાઈન થઈ ગયું છે અત્યારે કેટલી જાતની એપ્લિકેશનો આવે છે ધારો કે ફોન પે આવે છે પે ટી એમ આવે છે બધી અલગ-અલગ જાતની બધી એપ્લિકેશન આવે છે બધા ના ફોનમાં હેને બીજાના મ ફોનમાં મતલબ હોય છે ને આપણે એનાથી પેમેન્ટ કરી શકીએ ઓનલાઈન. તો એનામાં પેહલા તો એવું છે કે રોકડ વ્યવહાર બચી જાય. કોઈ પણ આપે જ નહીં એક બીજાને બધાને હેને ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું.
હા એટલે એનાથી એક ફાયદો તો એ થઈ જાય કે આપડે જો ક્યાંક ફરવા ગયા હોય તો વધારે કેશ લઈને ના જવું પડે. એટલે ચોરી થવાની કે આપણે લૂંટ એ બધી
અને પાછું એનામા એક પણ ફાયદો એ પણ થાય કે છૂટાની માથાકુટ પણ નથી થતી. અઠ્ઠાવન થયો હતો આપડે અઠ્ઠાવન લખીએ તો અઠ્ઠાવન હતારે અને ઓલામાં તો કેવું એક બેન રૂપિયા છૂટા પણ આપવા પડે અને એ બ માથાકુટ પણ થતી હોય અને આમાં નથી થતું.
હા એ તો છે અને સામાન્ય રીતે તમે શું વાપરો છો? રોકડ વ્યવહાર કરો છો કે ડિ ડિજિટલ પેમેન્ટ
એટલે મારે તો એવું છે કે અમુક જગ્યા ઓનલાઈન એમની સુવિધા નથી હોતી. સામે વાળા ને હોય નૈ તો પછી આપડે શું મા. પછી આપડે કેશ જ આપવું પડે એટલે હૂ તો ઓનલાઈન પણ આપું ન કેસ પણ વાપરું છું.
હા એ વાત તો છે તમારી સાચી વાત. તમે શું વાપરો છો યુપીઆઈ વાપરો છો યુપીઆઈ એટ મતલબ કે ગૂગલ પે.
એટલે હું તો બધું જ વાપરું છું પણ એવું છે કે સામે વાળી એ બરાબર હોય. વાપરી લેવાનું અને હવે તો એવું હોય છે કે આપડે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો એનેમ સારું કારણ કે હ નાના નાના પેમેન્ટ એટલા બધા થતા હોય ને તો આપડે યાદ પણ નથી વાત અને આમાં આપડે ભવિસ્ય પણ જો ચેક કરવું હોય તો ઓનલાઈન બતાવે કે ભાઈ તમે એટલા એિસાબ મોકલ્યા છે અને આયા છે એ બધું આપણને હિસ્ટ્રીમાં મળી
હા એ તો છે તેથી ડિજિટલ પેમેન્ટ નો મુખ્ય ફાયદો છે કે આપડ આપ લિસ્ટ રાખી શકીએ કે કેટલા પૈસા આપડે વાપર્યા કે ના વાપર્યા કે.
એનામાં એવું પણ થાય છે કે આપડે ક્યાક બા ના ગયા હોય અને મોબાઈલ ન ઇન્ટરનેટ ના હોય કે પછી મોબાઈલની બેટરીંગ બી ગયયો હો તો આપડે કશું પેમેન્ટ પણ નથી કરીી શકતા. એ પણ થતું હોત છે.
હા તો એ તો એક મોટું નુકસાન થઈ જાય અને મેં સાંભળ્યું છે કે ડિજિટલ પેમેન્ટમાં ફ્રોડ ને મતલબ કે છેતરપિંડી ને બધું વધારે થાય છે
હ એમાં એવું જ હોય છે કે એને અતંત બુ હોને ઓટીપી વાળુ થઈ ગયું છે. તો ધારો કે આપડે ઓટીપી આપી દઈએ સામેથી ફોન આવ્યો અને ક્યા કે ભ મે ઓટીપી આપો છો તમારું પેમેન્ટ આવી જશે. અને એના માટે કરીને તમે ઓઢી બી આપ આપી દ તો પેમેન્ટ આવે તો નહી પણ તમારા ખાતામાં હોય ને એ પણ પૈસા બધા જ જતા રહે છે એમના ખાતામાં આવું પણ થતું હોય છે.
હા, એ વાત તો છે અને પરંતુ જો આપડે એમાં તમે કીધું કે યુપીઆઈ આવે છે અને પછી પિન નાખ તો જ પેમેન્ટ થાય તો પછી એ વખતે તો પછી આપડે જો સ્કેન કરવાનું એટલે જે એકાઉન્ટમાં નાખવાના એને સ્કેન કર્યું હોય
ઓ એ તો અમે
થ ચાન્સ ઓમ તો ના હોય ને પરંતુ આ ખોટી રીતે પૈસા માંગ
હા એટલે આપડે અંજાણ વ્યક્તિને ફોન આવ્યા હોય ને અને એઈ હોય ને ઓટીપી માંગતા હોય કે પછી એમ કે કે તમારે એમ આદરવાની જરૂર છે કે હવે આટલો એમ માયનો થયો એટલે હવે એક્સપાયર થઇ ગયો હતો તમને બદલી નાખો આવા પણ ફોન આવતા હોય છે એ ફોન મળવા પણ આપડે એને ઓટીપી અપાય નહી આપડો કે પછી આપડો જે પાસવર્ડ હોય ના અપાય.
હા એ વાત તો તમારી સાચી. અને આપડે તમે જો નાના દુકાનદારો માટે ડિજિટલ પેમેન્ટ પાછું કેટલું ઉપયોગી બની ગય કોઈ રોકડ વ્યવહાર કરવો નથી પડતો અને સીધું પૈસાની માથા કોઈ પણ નથી હતી ગણવા ન ને બધું
હા એ જ નહી હા કે નાસ્તો કે આપડ કરવું હોય તો લગભગ બધું ઓનલાઈન જ થઈ ગયું છે. અને એમાં આપડે એવું હોય કે થોડા ઘણા પૈસા હોય. તો આપડે પાર ગયા હોય પૈસા જોતા હોય તો આપડણે માથા કુરતા. અને ઓનલાઈન પૈસા પડ્યા હવે. તો આપણેે તરત જ પેમેન્ટ કરી શકીએ ઓનલાઈન.
હા એ વાત તો છે તમારી સાથે અને જે આમાં મેં જોયું છે તો ગૂગલ પે ઉપર ને ત્રણ યુપીઆઈ આઈડી આવે છે તો એનું કોઈ કારણ હ છે ખાસ કે ત્રણ
હમ ન વધુ એટલા જ હોય છે? એ આપડી ઈચ્છમ મુજબ હોય કે આપડે છ બના દસ બના આમ એવું છે કે આપડે આપ મન પસંદની અલગ અલગ હડિંગ બનાવી શકીએ. અને એના કારણે આપડી થોડી સેફ્ટી પણ થાય છે કાર કે આપણે અલગ અલગ આાડી બનાવીએ ને તો સામે વા બધાને અલગ અલગ આાડી આપેલી વ તો થોડી સેફ્ટી રે. એના કારણે એવું હોય છે.
હા એ વાત તો છે, સાચી વાત છે, તમારી પરંતુ જે ઓમ તો મેં જોયું છે, ને તો મેં એવું સાંભળ્યું હતું કે આનો ઉપયોગ એ ને એટલા માટે થાય. ત્રણ આઈડીઓ ગૂગલ પે ત્રણ આઈડીઓ તો બનાવીને આપે જ છે, પછી તમારે વધારે બનાવ્યું તો એનું વાત અલગ છે, તો એ ત્રણ બનાવીને આપે છે, એમ તો એના વિશે મેં પૂછ્યું હતું ને એક વ્યક્તિને તો એમને એમ કીધું હતું મને કે ક્યારેક જો યુપીઆઈ આઈડી ઉપર તમારું સર્વર ડાઉન હોય તો તમારૂં ગૂગલ તરત બીજી યુપીઆઈ ઉપર ટ્રાન્સફર થઈ જાય છે. એટલે જે યુપીઆઈ ઉપર ચાલતું હોય ને એયુપીઆઈ ઉપર ને એ બીજી આઈડી ઉપર ચાલુ
પાછું એનામાં એવું પણ હોય છે, કે સારવાર જો ચાલતું ના હોય તો પછી એક આઈડી થતી થતું એવું પણ થાય છે.
તો છે મેં જ અંદર યુપીઆઈ આઈડીમાં જોયું ને, તો બધામાં પાછા અલગ અલગ લખ્યું એટ ક્યાંક એક એટ ધ રેટ કરીને નામ લખેલું આવે ને યુપીઆઈ આઈડી પછી, નંબર પછી તો એ નામક એક જગ્યા ઉપર એકમાં એક્સિસ બેંક લખી. પહેલું હતું બીજા એ એ એસબીઆઈ હતું પછી એચડી એફ છે ‌આવી રીતે અલગ અલગ બેંકો ના નામ લખેલા જ હતા પાછા.
એતો વાત તમારી સાચી જ છે, મને તો એવું લાગે છે કે ભવિષ્ય જેમાં આપણે અવકણ વ્યહરેને સંપૂર્ણપણે અંધ જ થઇ જશે. તમને એવું લાગે છે, કે હવે ડિજીટલ ગેમિંગ ના એ ઉપયોગ અને ભકડ વ્યવહાર એ હંમેશા માટે અંદર થઇ જશે કે, પછી એ પણ ચાલુ ને આ પણ ચાલુ રહેેશે એવું તમને કેમ લાગે છે.
મને તો એવું લાગે છે કે સંપૂર્ણપણે તો નહી થ‍ઈ‌ જાય પરંતુ પચાસ ટકા થી વધારે લોકો બધા ઓનલાઈન વાપરતા હશે રોકડ વ્યવહાર નો ઉપયોગ ઓછો થઈ જશે પરંતુ અત્યારે તો નહી થાય.
અને અમે એવું પણ છએ કે નાના નાના ગામડાઓ છે ને એમાં તો હજી ઇન્ટરનેટ ની સુવિધા નથી આવી, એટલે એ બધાને પણ તકલીફ જ થવાનીમ થઇ જાય તો.
હા એ તો છે, અને પાછું જે આ રોકડ વ્યવહારો થાય ને તો એમાં રોકડ વ્યહારમાં જે ભ્રષ્ટાચાર ને એ બધું વધારે થાય જયારે આવી રીતે ઓનલાઈન વ્યવહાર થઈ જાય ને જોઈ. સારું ઓનલાઈન વ્યવહાર થઇ જાયતો તો એનાથી ને બ્લેક મની વાળું બધું બ્લેક મની નીકળી જ જાય.
હા એ તો તમારી સાચી પણ એન આજ તમે એધું ઓનલાઈન થઈ જ સારું પણ જે વિદ્યાર્થીઓ છે એમના જે મોબાઈલ નથી હોતા તો એમને શું કરવું જોઈએ. જેમ મોબાઈલ ના હોય ઓનલાઈન પેમેન્ટ કરી જ ના શકે
હા એ વાત છે તો પછી એમના માટે પણ એવી રીતે કોઈ નવા ડીવાઈસ નું આમ તો જોવા જ તો મોબાઈલ તો આજના જમાનામાં તો વિદ્યાર્થીઓ જોડે મોબાઈલ હોય જ છે. મે જોયું છે ત્યાં પરંતુ બેંક એકાઉન્ટ કે ઓનલાઈન એકાઉન્ટ નથી હોતું તો એ વખતે પેટીએમ પછી ગૂગલ પે એના ઉપર આવે છે, યુપીઆઈ પોકેટ મની ને એવી રીતે તો પછી એ વખતે એવી એપ્લિકેશન નો ઉપયોગ કરે એટલે મેન એકાઉન્ટ માંથી ફિક્સ રકમ ત્રણ હજાર કે પાંચ હજાર કે એવી રીતે એમાં નાખવામાં આવે અને પછી એમાંથી એ કરી શકે
એલે વાત સાચી પણ હવે એમ પછી એવું પણ થતું હોય કે એમ આપડે કોઈનો ફોન આવે અજાણ્યા વ્યક્તિનો અને આપડે એમને એમ તમારું પેમેન્ટ જે પેમેન્ટ છે મારે આપવું છે અને મને એટલી બધી ખબર પડતી ના હોય કે ભાઈ પેમેન્ટ કેવી રીતે આવે તો એના માટે શું કરવું જોઈએ
હ તો એના માટે આપડે જો એક તો હેલ્પલાઈન નંબર ને એ બધું પણ હોય છે જો આપણામાં
પણ એટલી બધી મને ખબર જ ના પડતી હોય હેલ્ એનો ઉપયોગ શું છે એ પણ મને ખબર ના તો મારે શું કરવું જોઈએ
હા તો તો છે એમાં એના માટે તો પછી આપડે જો જાણકાર વ્યક્તિ ની સલાહ લેવી જોઈએ કે એવું કરવું જોઈએ બીજું તો કોઈ ઓપ્શન નથી
ડીટલ પેમેન્ટ એ તોું બંધ જ કરી દઉ અને તો એમ જ થઇ જાય કે હારું જો આપડ પૈસા છે મજૂરી કરતા હોઈએ અને પૈસા જતા રહ્યા તો બી શું કરવાનું સરમ બની જાય ફટાફટ પેમેન્ટ પણ થઇ જતું હોય પણ પછી એમાં જ થાય થોડાક પૈસા કડા જ રાખું ને એનાથી પેમેન્ટ કરવું ને એવી રીતે જ બધું કર એ
એ વાત તો છે અને પાછું અત્યારે તો હવે મેં જોયું છે તો તમારે કેશ જોતું હોય તો બેંકમાં જે એટીએમ મશીન હોય છે તો એમાંથી પણ તમે યુપીઆઈ થ્રુ કેશ કાઢી શકો છો એક એક ફીચર સારું આવ્યું છે
હા એ તો સારું આવ્યું પેમેન્ટ થઈ જાય અને આપડે કાર્ડ કે એવું સાચવવાની માથાકૂટ નથી રહેતી અને આપડે બેંકો બંધ હોય ને તોય આપડે
હા એ વાત તો તમારી સાચી છે કે બેંકો બંધ હોય તો પણ કેશ કાઢી શકીએ છે પરંતુ હ જયારે હા તમે પેલા વાત કરી તો જગ્યા ટ્રાન્સફર થઈ જાય ને પૈસા તો પછી એના માટે માટે આપણે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીએ અને બીજું પણ આપ આપે બેંકમાં જઈને કે બેંક બેંક ફોન કરીને કહીએ કે આવી રીતે ખોટું પેમેન્ટ થયું છે તો આપણને જો ના ખબર હોયને કોઈ વિષ તો પણ આપણને માહિતગર થઈ જ શકીએ ને મદદ પણ મળે જ છે આપણને
માહતી તો મળી જ જાય છે એમ બધું સમજાવે છે હેલ્પલાઈન નંબર તમારે આવી ફોન આવે કે પછી કોઈ પણ એમ કે કે ભાઈ ઓટીપી આપો કે ભાઈ પાસવર્ડ આપો એ બધું સમજાવે છે કે ભાઈ આવી રીતે કરું આમ કરવું જોઈએ એ બધું સારું જ છે પણ અમુક શું છે કે જે ગામડા થી નેતા હોય ને તો એમને ખબર પણ નથી હો કે એરલાઈન નંબર શું છે અને બધું શું છે તો મારા માટે ખાસ કરીને બેંક વાળાને માહિતી આપવી જોઈએ જયારે પણ ખા
રી સાચી હા એ વાત તો તમારી સાચી જ છે
ચલા સારું આપડે બધું આનાું વિચારશું હવે પછી વાત કરી ફરીથી